હાલ
હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મેં પણ મજામાં બસ કેવું ભણવાનું ને બધું કેવું ચાલે
બસ કમ્પ્લીટ અત્યારે તો મારે ઇન્ટર્નશીપ એવું ચાલે છે
બરાબર સરસ સરસ એટલે તમે મતલબ ભણવાના છેલ્લા સ્ટેજમાં આ આવી ગયા છે એમ ને
હા સો ટકાની વાત
સરસ સરસ તો તમને એવું લાગતું હશે કે તમે જે અત્યાર સુધી આ છેલ્લા સ્ટેજમાં આવ્યા તો તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ જે અહં સુધી પહોંચાડવામાં જેનો હાથ હોય એ તમને શું લાગે કોને હોઈ શકે
શિક્ષક ન
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી કારણ કે વિદ્યાર્થી કાળમાં સૌથી મહત્વનું સ્થાન હોય તો શિક્ષક નું હોય છે
હા
આમ તો જોવા જઈએ તો શિક્ષક ન સ્થાન તો ખુબ જ ઊંચું હોય છે પણ એનાથી પણ પહેલા આપણને માતા પિતા જન્મ આપે છે એટલે આપણને જયારે આપણને જન્મ આપે છે ત્યારથી આપણને ઘણું બધું શીખવાડે છે આપણને ચાલતા બોલતા ઘણી બધી વસ્તુ શીખવાડે છે તો માતા પિતા આપ પહેલા શિક્ષક કહેવાય ત્યારે શિક્ષક આપણને જ્ઞાન સંસ્કારને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તે શિક્ષકને સમાજના ઘડવૈયા પણ કહેવામાં આવે છે
હા સાચી વાત કીધી તમે હ
હા
અ શિક્ષક માત્ર પુસ્તકનું જ જ્ઞાન આપે એવું નહીં હોતું. શિક્ષક માત્ર અભ્યાસ જ નથી શીખવતા આપણને. કે એ આપણને છે ને સારા સંસ્કાર શિસ્ત સમયનું મહત્વ આપણી જવાબદારી શું છે? જીવન જીવવાની સાચી રીત આપણને શીખવે છે. ઘણું બધું શિક્ષક આપણને શીખવે છે.
હા, એ તો સાચી વાત કીધી છે. અને વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ હોય છે. શિક્ષક વિદ્યાર્થીની ક્ષમતાને ઓળખે છે તેને પ્રોત્સાહન આપે પે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન આપે છે, ઘણા વિદ્યાર્થીઓ પો પોતાના શિક્ષકની પ્રેણા પ્રેરણાથી જ જીવનમાં સફળ બને છે. એટલે જ્યાં સુધી ભણે છે. ત્યાં સુધી શિક્ષક હંમેશા એ લોકોની સાથે જ રેય છે. અને એ લોકોને સાથે રહેવાનો મતલબ એ કે એ લોકોને ભણવામાં મદદરૂપ થાય છે અને સાચી પ્રેરણા આપે છે એવી રીતે.
હા એકદમ સાચી વાત કીધી તમે અને સારો શિક્ષક દરેક વિદ્યાર્થીને સમાન રીતે જુએ છે. કેમકે સારો શિક્ષક દરેક વિદ્યાર્થીને શીખવાની તક આપે છે. તે માત્ર હોશિયાર વિદ્યાર્થી. ઓ પર જ નહીં પરંતુ જે નબળા વિદ્યાર્થીઓ હોય ને તેના પર વધારે ખાસ ધ્યાન આપે છે. અને તેમને વધારે એમનાં જીવનમાં આગળ કેવી રીતે શીખવું એ લોકો એમના જીવનમાં કેવી રીતે આગળ વધશે એના તરફ વધ અ શિક્ષક વધારે ધ્યાન આપે. કે આ વિદ્યાર્થી થોડું નબળું છે. તો એના જીવનમાં કેવી રીતે આગળ વધી શકશે? એની પ્રેરણા પણ તે વધારે આપે છે એને.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. અને આજનાં સમયમાં જોવા જઈએ તો શિક્ષકોને ઘણાં પડકારોનો સામનો કરવા મળે છે. આજે ટેકનોલોજીના યુગમાં શિક્ષકોએ નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવી છે અપનાવી પડે છે. દરેક વિદ્યાર્થીને શીખવાની રીત અલગ હોય છે. તે શિક્ષકને સતત નવી બાબતો શીખવી પડે છે.
આમ જોવા જઈએ ને તો જે અત્યારે આજનાં યુગમાં ઓનલાઈન શિક્ષણ આયું છે ને તો બધા એવું કે છે કે આ આ કે જે શિ ક્ષક છે એમનું મહત્વ ઓછું થયું છે. પણ ઉ તો એમાં નઈ માનતી કેમકે ઓનલાઈન સાધનો મદદરૂપ આપણને બની શકે છે. પરંતુ જે શિક્ષકનું માર્ગદર્શન એમનો અનુભવ અને એમની જે પ્રેરણા છે ને એ કોઈ જ ટેકનોલોજી આપણને આપી શકવાની નહીં.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. શિક્ષકનું સ્થાન તો કોઈ ના લઈ શકે. આપણે વિચારવા જઈએ તો કોરોના સમયમાં લોકો ભણતાં હતાં. તો બોર્ડનું સ્થાન ઓનલાઈન સ્ક્રીને લીધું તું. અને એ લોકો જ ભણાવતા અને પેનનું સ્ પેનથી તો એ લોકા લખતાં તા. પછી શિક્ષક ન શિક્ષક તો જરૂરી જ હતાં એનું સ્થાન તો કોઈ નોતું લઈ શકતું ને. એ ઓનલાઈન ભણતા હતા એ સાચી વાત છે પણ ભણાવતું તો ભણાવતા તો શિક્ષકો જ હતા ને. કોઈ પણ સંજોગોમાં શિક્ષક નું સ્થાન તો કોઈ જ ના લઈ શકે.
ન એટલે ઓનલાઈન ક્લાસ લેવાતા હતા પણ ભણાવતા ત તો શિક્ષક જ ને.
હા મારો કહેવાનો પણ એજ મતલબ છે.
હા. આમ જોવા જઈએ તો એક જ સારા શિક્ષકમાં અ શું કેહેવાય સારો શિક્ષક એવો હોય કે ધીરજવાન ઈમાનદાર જ્ઞાન મેળવવું જ જ્ઞાન સારું હોય એનામાં પ્રેમાળ હોય તેનામાં શિસ્ત હોય પ્રેરણાદાયક એવો હોવો જોઈએ તે વિદ્યાર્થીઓને વાત ધ્યાનથી સાંભળે અને તેને આત્મવિશ્વાસ આપે તેવો હોવો જોઈએ સારું શિક્ષક.
હા એ તો તમે સાચી વાત કીધી છે. અને શિક્ષકનો સમાજમાં સમાજના વિકાસમાં પણ ઘણો પાય ફાળો હોય છે. શિક્ષક સારા નાગરિક તૈયાર કરે છે. જયારે શિક્ષિત અને સંસ્કારી લોકો સમાજમાં આગળ આવે છે. ત્યારે આખા દેશ નો વિકાસ થાય છે. કારણ કે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. એક કોઈ ડોક્ટર બનતું હોય કોઈ એન્જિનિયર બનતું હોય કોઈ વકીલ બનતું હોય. એટલે સારા સારા પદ ઉપર એ લોકો કાર્ય કરતા હોય છે. એટલે જે સમાજમાં સુધારાનું કામ કરતા હોય તો શિક્ષક કામ કરતું હોય છે.
હા સાચી વાત કીધી તમે. અને સારા શિક્ષકની ઓળખ એ હોય છે કે સારો શિક્ષક દરેક વિદ્યાર્થીને આગળ વધવાની તક આપે છે. તે વિદ્યાર્થીઓને કમજોરીને સમજવાનો પ્રયત્ન કરે. અને તેમને ધીરજ થી શીખવે છે કે તે માત્ર પરીક્ષા માટે નહીં પરંતુ જીવન માટે પણ તૈયાર કરે છે. કે આગળ જીવનમાં તેમણે શું કરવું અને શું ન કરવું.
હા એટલે શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા. પરંત જીવનને નવી ઈચ્છા આપે છે દરેક વિદ્યાર્થી એ પોતાના શિક્ષકોનોો આદર કરવો જોઈએ. કારણ કે તેમની મહેનત થી જ આપણું ભવિષ્ય ઉજ્જવળ બને છે.
હા એકદમ સાચી વાત કીધી.
અને શિક્ષકો અને વિદ્યાર્થી નો સંબંધ વિશ્વાસ અને આદર અને સમજણ પર આધારિત હોવો જોઈએ. જયારે વિદ્યાર્થી પોતાના શિક્ષક પર વિશ્વાસ રાખે છે. અને શિક્ષક વિદ્યાર્થીને પ્રેમથી માર્ગદર્શન આપે છે. ત્યારે અભ્યાસ વધુ અસરકારક બને છે. અને આપણે વિચારવા જઈએ કે જોવા જઈએ તો શિકષક એક શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે એક મિત્ર જેવો બની જાય છે. કે ખાલી પુસ્તક ય જ્ઞાન નહી પણ જીવનની કોઈ મુશ્કેલ હોય કે કોઈ કોઈ પણ પ્રોબ્લમ હોય તે સોલ્વ કરી શકે એટલે હંમેશા દરેક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ માટે મિત્રતાનો મિત્રતા પૂરી પાડે છે એટલે મિત્ર બની શકે છે.
હા એકદમ સાચી વાત કીધી તમે.
હમ.
અને એક વિદ્યાર્થી થી એ પણ છે ને શિક્ષક પ્રત્યે કેટલીક ફરજો નિભાવવી જોઈએ કે વિદ્યાર્થી એ સમયસર શાળામાં આવવું જોઈએ. ધ્યાન થી તેને અભ્યાસ કરવો જોઈએ. શિક્ષક નો આદર કરવો જોઈએ અને જો પ્રશ્ શિક્ષક પ્રશ્ન પૂછે તેમાં તેમણે જવાબ આપવામાં સંકોચ ના રાખવો જોઈએ. અને આપેલા શિક્ષકે જે કાર્ય આપ્યું હોય હોમવર્ક આપ્યું હોય એ વિદ્યાર્થી એ સમયસર પૂરું કરવું જોઈએ્
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. અને આપણે વિચારવા જઈએ તો શિક્ષક નો સમાજ પર પણ પ્રભાવ સારો પડતો હોય છે સારો શિક્ષક જે છે. એ માત્ર એક વિદ્યાર્થી નહી પરંતુ આખી પેઢીને પ્રભાવિત કરે છે. ડોક્ટર એન્જિનિયર વૈજ્ઞાનિક અધિકારી અને નેતા બધા. કોઈ ને કોઈ શિક્ષક પાસેથી જ ભણેલા હોય છે. જે હમણા મે વાત કરી કે શિક્ષક શિક્ષકે પોતાએ એટલે શિક્ષક જે વિદ્યાર્થી ને ભણાવે છે એમાંથી કોઈ ડોક્ટર એન્જિનિયર વૈજ્ઞાનિક અને અધિકારી બનતા હોય છે. એટલે એ આપણા સમાજ માટે પણ એક સારી બાબત છે. અને શિક્ષક પાસેથી જે શીખવા જેવું હોય. કે આપણે શિક્ષક પાસેથી શું શીખી શકીએ. તો શિક્ષક આપણને સચચાઈસ તીસ્ મહેનત અને સમય નું મહત્વ પછી આપડે જવાબ નિભાવી અને ક્યારેક શીખવાનું બંધ ન કરવાની પ્રેરણા આપે છે. આ પાઠ આખું જીવન ઉપયોગી રહે છે.
હા સાચી વાત કીધી. હું તો એમ એમ જ કહું કે જે શિક્ષકો હોય એમનો હંમેશા આપણે આદર કરવો જોઈએ અને તેમની સલાહને આપણે છે ને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે તેઓ આપણા ભ વિિષ્યને વધુ સારું બનાવવા માગતા હોય ત્યારે જ એ આપણને સ કંઈક સલાહ આપતા હોય એટલે એવું નહી કેવાતું કે શિક્ષક એ દીવો છે જે પોતે બળીને બીજાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે તેમના આદર અને માર્ દર્શનથી જ સમાજ અને દેશનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ બની રહ્યું છે
હા એ તો એકદમ સાચી વાત કધી એટલે આદર્શ શિક્ષક તે છે જે પોતાના વિષય ન સારું જ્ઞાન ધરાવે વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવે અને દરેક વિદ્યાર્થીઓને સમાન તક આપે તેઓ માત્ર પાઠ નથી ભણાવતા પરંતુ જીવનના સારા મૂલ યો પણ શીખવે છે અને આજે તો ઘણા મતલબ અત્યારની જનરેશન તો એવી થઈ ગઈ છે તો પોતાના શિક્ષકો નું માન સન્માન જ રાખતા નથી અને શિક્ષકોને મતલબ ગમે તે રીતે બોલે અને ગમે તે તેમની ઇન્સલ્ટ કરી નાખે પણ આપડે એ લોકો આપણા પાછળ બોહ મહેનત કરતા હોય તો આપણે હંમેશા એમનો આદર સત્કાર કરવો જોઈએ અને લોકોને હંમેશા માન સન્માન આપવું જોઈએ
હા જરૂર શિક્ષક છે ને આપણને ખાલી અભ્યાસક્રમ માટે કે પરીક્ષા મા ટે આપણને જ્ઞાન નહીં આપતા પરંતુ એ આપણને જીવનના માર્ગદર્શન તરીકે આપણને સલાહ આપે છે અને તેમની સલાહ ને આપણે માન પણ આપવું જોઈએ અને તેમ એ જે સલાહ આપે છે એનું સતત આપણને શીખવાની આદત આપણે બનાવવી જોઈએ
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. અને ઘણા વિદ્યાર્થીઓ પોતે સફળ થાય છે. તો ઘણા મહાન લોકો પોતાના જીવનની સફળતાનો શ્રેય પોતાના શિક્ષકોને પણ આપે. કારણ કે એક શિક્ષક નું પ્રોત્સાહન સાચી સલાહ અને વિશ્વાસ. વિદ્યાર્થીને ન નવી દિશા આપે છે અને વિદ્યાર્થી ન આખું જીવન બદલી નાખે છે. એ ઘણા લોકો એવી રીતે આદર સત્કાર પણ કરતા હોય છે લોકોનો.
હા એકદમ સાચી વાત કીધી તમે.
સારું સારું આપડે તો બહુ સારી ચર્ચા કરી છે. અમને ફોન મૂકો અત્યારે હા.